હલો. હ મજામાં? હ નમસ્કાર, બસ
તબિયત પાણી રેડી છે ને?
હા રેડી છે.
તબિયત પાણી રેડી છે, ને બસ મજા મજા તમારે?
બરાબર. હમણાં શું ખેતીવાડીમાં શું બનાવ્યું છે વાવેતરમાં?
વાવેતર માં મગફળી વાય છે, મગફળી વાય છે.
બરાબર.
અને છે, પછી, કપાસ છે પછી છે. મેથી વાવી છે.
ઓહો તમે તો ઘણું બધું ઘણું બધું વાઈ દીધું તમે તો.
હા પછી મગ વાયા છે.
ઓહો મગના તો પૈસા ખુબ આવે.
હા.. મગના પૈસા ખુબ આવે. છે.
હમ જોરદાર. ઓ હો તો બઉ બઉ ખેતીવાડીમાં બહ ધ્યાન રાખો છુ, જોરદાર કેવાય.
બધું જ થોડું થોડું બધું જ છે.
હા હા આ બધું બે બે વીઘા તો વાવ્યું છે ને?
હા બે બે વીઘા આવય્યું.
તો તો તમે તો જબરજસ્ત ખેતી કરો છો બહુ ખેતીવાડી માં બહ ઊંડા ઉતરી ગયા લાગો છો?
હા સારું પાક છે સારો સારું પાક છે હાલ તો.
જોરદાર સરસ સરસ, ભગવાન તમને ખુબ કમાઈને આપે એવી અમે આશા રાખીએ છીએ, અને વરસાદ પણ આવશે. વરસાદ પણ ઘણો આવશે ચિંતા ના કરો.
બ તમારા આશીર્વાદ. તમારા આશીર્વાદ, બસ બધા મજા. શું કરે આયા નિષ્ઠાને?
આધ્યાન નિષ્ઠા બધા મજામ છે.
એવું એમ ત્યારે રોતા નતા?
ના અરે એ શું રાવે.
એવું એમ?
હા.
હમ સારું સારું કઉ, તમારે વાવેતર બીજા.
અમારે વાવેતરમાં જો ને અમે તો બઉ તમારી જેમ ધ્યાન નથી આપી શકતા.
હા.
પણ તોય અમે વાવેતરમાં તો વાવ્યું છે કોણ?
એવું એમ?
અમે તો શું હે કે દર સાલની જેમ બાજરો વાવી દઈએ બાજરો અને જાર જુવાર સાદી પાછામાં.
હા બરોબર અમારા ઇંચ વવરાય છે.
પૂરા થવા હોય તો થાય ભગવાનને આપવું હોય તો આપે એવી રીતે
હા હા બરોબર બરોબર.
પેલા ધના ભગતની વાર્તા ખબર છે?
ધના ભગની કોતો
બાઈ એવી રીતે એમ જે થાવું જે આપવું એ આપે એવું
ધના ભગત ને કેવું હતું જુઓ ને એ પોતે હતા સંત બરાબર પોતે સંત હતા અને એમને આગણે બે ચાર સંતો આવ્યા.
આ
અને એટલેમ એ જતા તા પહેરવા
હા પેરવા જ્યાં તા
બરાબર પહેરવા જતા હતા આ વાવેતર કરવા વાવણી કરવા.
હા વા
એટલે થોડો ઘણો બાજરો હ બાજરો જે ઘરમાં પડ્યો હતો ને શેલયો
હા.
એ લઈને નીકળ્યા તા વાવેતર કરવા
હા.
પછી એમને થયું કે પેલા ચાર પાંચ સંતો રસ્તામાં મળ્યા બહુ ભૂખ્યા હતા ને કગરતા હતા. કે અમને બઉ ભૂખ લાગી છે તમારી જોડે જે હોય તે અમને આપો અને અમારે આ ખાવું છે એમ તો કેલો આ છેેલ્લો બાજરો હો તમને આપી તો કઈ વાંધો નહી ગેલો ખાજો હા એટલે ધના ભગતે બાજરો આપી દીધો હવે ઘરમાં બે ભઈઓ ભેગા રહેતા તા
હા.
બરાબર ધનો નાના અને મોટા ભઈ એ બાજરો વાવા મૂક્યા કે લો બાજરો વાઈ ન આવતા રો.
હા બરોબર શે.
હવે ભાઈને તો જવાબ આપ હ ભાઈને તો જવાબ આપ આપવો ના આપવો એમ એટલે હવે આજુબાજુ વાળા લોકો ને જો ખબર પડે કે આ ભઈ બાજરો નઈ વાયો તોય લોચા.
હા તો એ લોચા.
બરાબર બાજરો ન તો ઘઉં હતા એમ.
આ ધઉ હોય કે
બરાબર. હા ઘંઉ હોય કે બાજરો એટલે ઘઉં વાવા મૂક્યા તા પછી એમને શું કર્યું. આજુ બાાજુથી રેતી ભેગી કરી રેતી ભેગી કરી.
તા રેતી ભેગી કરી.
એને ચા આ ચાળીન થોડી મોટી મોટી એવી લઈ લીધી રેતી.
આ
બરાબર રસ્તામાંથી મોટી મોટી રેતી કાંકડા જેવું હોય ને.
આ લઈ લીધી.
એવું લઈ લીધું ને બચકું ભરી અને પાછા ખેતરે ગિયા. એટલે આજુબાજુ વાળા બધા જોતા હતા કે ભાઈ શું કરે કે કે ઘઉં વાવુ શું શું કરો છો કે ઘઉં વાવું છું એમ.
હોવે
એટલે એમને તો ઘઉં વાવી દીધા મતલબ વાવ્યુ તો કશ્યું ન
કશું નહોતું વાયડુ ના કેતી.
પથરા થોડા ઉગે.
ના.
બરાબર ને પછી ત્યાં જઈને જોયું ને થોડા ટાઈમ પંદર દિવસ થયા વીસ દિવસ થયા. ત્યાં ધનાબ પોણી વાવા જા પોણી વાડવા.
હોવે.
એટલે ધનોવ પોણી વાળવાય આવે પાછું.
હે હા આ
હા હા ભલે ન આતો પોણી
આ પોળી પીવાય
બરાબર પણ કે તમારા ખેતરમાં પણ ઊગતું જ નહી એમ કે બધા
કયાથી ઉગે પત્થર
બરાબર તો એ ભગવાનની લાજ રાખી.
હા.
ભગવાની લાજ રાખી અને ત્યાં ઉગ્યા તુંબડા.
ઓવે
પછી બધા લોકો કેવા માંડ્યા કે તમાર ધના ભગતે કેતો તુંબડા વાયા તુંબડા.
ઓવે ઓવે હોય.
એવું લોકો કેવા માંડ્યા ને તુંબડા કે આમાં તો હજીએ છે ઈ બરાબર છે એમ કરીને તુમડા મોટા મોટા થયા. અને એમાંથી કઉ નીકળ્યા તુમડા માંથી.
હે.
હા એટલે ભગવાન નો આવો ચમત્કાર થયેલો છે તેના ભગત ની આજે વાર્ત તા મેં તમને કહી ને બહુ પ્રસિદ્ધ છે.
હા અતારના જમાનામાં તો આવું અતારના જમનામાં આવું થાઈ જ ના શકે અશક્ય છે.
અશક્ય છે પણ કુદરત નહી કેતા કે ઝેર ના કટોરા પણ અમૃત કીધા હતા અ મીરાબાઇના પછી નરસિંહ મહેતાના મામેરા ભર્યાતા એટલે આવા ઘણા બધા સંતો મહાપુરુષો ના કામ થયા છે અને તમે કેવાનો મતલબ એવુ હે કે તમે જેવી હા જેટલી આ તા રાખો હા પણ ભજન હા ભગવાન નું ભજન કરવું પડે ભાઈ ભગવાન તમારા દરેક કામ પૂર્ણ કરે છે એમ એક દિવસ નરસિંહ મ મહેતા હૈ નરસિંહ મહેતા હેલો નરસિંહ મહેતા એક દિવસ એમના ઘરે કઈક પ્રસંગ હતો હવે એકજેકટ ખબર ખબર નહીં પ્રસંગ શું હતો એમ પણ એમના ઘરેથી કીધું કે કી લેતા હો આમાંથી આમાં પ હવે તો એ આપી શું કેવાય બ અહ બ ડ શું કેવાયને એને તપેલી. તપેલી આપીને કહ્યું પવાલી કેવું કઈક બરાબર
અહ
અને કીધું આમાં તમે કહું પેલા પેલો ઘી લેતા આઓ ઘી. અહ નરસિંહ મહે તો તો ઘી લેવા ગયા કોઈ બાકી હાલ નની બધી દુકાને પૈસા હતા નહીં જોડે બધી દુકાને ફર્યા પણ ઘી ના આ બાજુ તો પ્રસંગ એટલે ભગ ભગવાન કૃષ્ણ નરસિંહ નું રૂપ લઈ
આ
અને તેઓ આલવા જયાં ઘી કે આલો ઘી એ આપી ને તો નીકળી ગયા નરસિંહ મહેતા તો એક થાલી પાછી પીને લઈ ના આવી એ.
તપેલી પાસે લઈને આયા
હા. તો કે કી કીધ તો કે તમે ચા ને આલી જ હતા કે એવું હતું એમ કે આ તો કે મારો વાળ હોયનેલી ગીઓ તો કે.
હા, બરોબર છે.
એટલે આવા કામ મહાપુરુષો ના થયેલા છે.
આ થઈલો છે.
બરાબર એટલે આપડે પણ શ્રદ્ધા રાખીએ તો આપનું પણ કામ થ
હા, થતું જાય છે એ.
પ અહ પણ ભક્તિ સાચી પેલી અંધ શ્રદ્ધા નહી પાછી હો.
હા, વક્તિ સા કોઈ સાચી કરી જ નહી એકતો
કરી શકતું નહિ પણ આપણાથી એક ટકો થાય બે ટકા થાય
આજે મનેમ ભગવાન મળી એમ એ નથી.
સાચી વાત છે. તમારી પણ શું છે એક ટકો બે ટકો જે તમને મળે એ ભગવાન ની ભક્તિ બે હજાર ટકા જે તમન થાય ઈ આપડા
હા તમારા હા બરોબર છે એ તો રાઈટ વાત
બરાબર ને હમ્મ.
અત્યાના જમાના ના તો તર અત્યારના જમાના તો કોઈને ટાઈમ જ નથી.
એ સાચી વાત છે. તમે બીજું કઈ આવું જાણો છો કઈક, કોઈના વિશે?
ને નથી પણ અહ તમે બનાવો છો?
સોફા તો આપડે બનાવીયે જ છીએ ને એક નંબર ના.
હા, તો મારે ઓર્ડર એક છે તમારે બોલો તમે નવરાત હું ઓર્ડર એક લઉં છું તમારી પાસેથી.
મારી પાસેથી ઓર્ડર લો છો?
હલો.
હા, સમજુ ની હું કાઈ.
તમે સોફા બનાવ છો મારે બનાવો છે સોફા.
અચ્છા એમ હા એમ કહો મેં કીધું હું તમને બનાવીને આપું એવું સમજીયો થો હું. વાંધો નહી તમને શું ઓકે ઓકે તમને સોફા હું બનાવીને આપી દઈશ બોલો ક્યારે જોઈએ છે.
બસ તમારુ
ફ્રી તો એક મહિનો ફ્રી નથી.
એક મહિનો ફ્રી નથી એવું એમ કેટલા સુધી ના. રેન્જ એની
રેન્જ એની છે પાંત્રીસ હજાર થી પચાસ હજાર રૂપિયા.
એવું એમ
હમ બોલો કઈ રેન્જ ના પોસાશે. જેવા તમે માગો એવા.
એવું
હા જેવા તમે માગો એવા.
પચાસ હજાર સુધીનાં બનાઇ આપશો.
પચાસ હજાર સુધી ના સારામાં સારા એક નંબરની ક્વોલિટી મળી જશે.
એવું એમ. તો પછી મારે તમે એક મહિનો કહ તો મારે નહી મેળ આવે એવો.
તો હું તમને જે કલર મોકલું એમાં પાસ કરી દેજો તો એ કલર ના તમને. હમ બોલો બોલો શું કો છો.
મારે નહીં મેળ આવે
તો ક્યારે જોઈએ છે કોઈ પ્રસંગ આવે છે ઘરમાં.
પંદર દિવસ હા પ્રસંગ જેવું છે પ્રસંગ જેવું છે.
અચ્છા એવું છે. તો વાંધો નહી બે દિવસમાં જોતા બે દિવસ માં આપી દઈશું પણ એનો ચાર્જ અલગ થશે પાંચ હજાર રૂપિયા.
એવું એવું પણ હોય છે એમ.
હા કારણ કે કારીગર અમારે બહાર થી બોલાવાના પેલા ઘરના કારીગરો હોય એવું બધું હોય.
ના તો તમારે તો તમારા જ હાથના જોવી છે.
મારા હાથ ના જોતાય તો વાંધો નહી પણ હવે અમે ફ્રી નહી પણ ચલો એવું કઈક સેટઅપ કરીએ. પર તોય તમારે બે ત્રણ હજાર રૂપિયા તો એસ્ટ્રા આપવા પડશે.
એવું એમ તો આપીશું આપીશું પચાસ હજાર. ખર્ચું છું પચાસ હજાર ખર્ચુ છું તો ત્રણ હજાર એવા નહી ખર્ચી એ
હા તો બરાબર છે તો બનાવી દઈએ કાલ જ આપી દઉં ઘણો ને. અત્યારે અમે ચાલુ. કરી દઈએ કામકાજ આા તો ફોટા શું કાલે તમારું માપ લઈને કાલે કાલે કામ કાલ રાતે. કામ સ્ટાર્ટ કરી દેસું બીજા દિવસે મળી જશે.
કાલે મારા ઘરે તમે વેલા આવશો નાપ લેવા.
હા વેલા માપ લઈ અને બધું જોઈ લેેશુ. બનાઈ દેસું. બરાબર પછી તમને કાપડ પાસ કરવા બોલાયશું કાપડ. આવી જવા એનું કાપડ પાસ થઈ જાય એટલે તમને બીજા દિવસે આવી જશે.
હા વાંધો નહી હા કાપડ સારા મલ્યું કાપડે પણ લેજો ને.
અરે પચાસ હજાર વાળા છે ચિંતા શું કરો છો બેને એક નંબર નું કાપડ મળે. અને બધું જ ફોર્મ બોમ બધું જ હા એક નંબર નું બધું જ.
તો બસ મારું કામ તમે બસ. કામ ચાલુ જ કરી દોં મારું કામ
આની સીટ બીટ બધું એક નંબર નું ઓકે